સ્તે કેમ છો?
જામાં મજામાં મજામાં.
બસ અમે પણ મજામાં છીએ તો આજનો આપણો ટોપિક છે એક તરફ છે શાંતિ અને બીજી તરફ છે મનોરંજન. એવો કંઈક આજનો આપણો ટોપિક છે તો આપડે ટોપિકની શરૂઆત હું જ કરું. કે ભઈ શ-શાંતિ અને મનોરંજન શું છે. તો શાંતિ એટલે એવું કહી શકાય કે થાકેલા માણસને ખુશ રાખે એને શાંતિ કહી શકાય.
જયારે થાકેલા માણસને આનંદ આપે તેને મનોરંજન કહી શકાય. હવે શાંતિ અને મનોરંજન આમ જોતા એવું લાગે કે માણસને બે વસ્તુની જરૂર હોય છે. પણ સમયાંતરે જરૂર હોય છે. કોઈ માણસને એકલી શાંતિ મળી રહી. તો એ માણસ કેવો સાવ શાંત થઈ જાય. જયારે બીજા માણસને એકલું મનોરંજન મળી રહે ત્યારે એમાં થાશે એવું કે એના સ સ્વભાવમાં એના પ્રભાવમાં આનંદ પ્રમોદ રહે છે. એને એમાં સિરિયસનેસ વહી જાશે. તો શાંતિ અને મનોરંજન બે વારાફરતે મળવું જોવે એવું પર્સનલી મારું માનવું છે. તો આ મુદ્દામાં તમારું શું કેહવુ છે.
બિલકુલ બિલકુલ કેમકે માનવી જયારે અ શાંત અવસ્થામાં હોય છે અ થવા તો તમે જેમ વાત કરી કે માનવી માની લો કે કોઈ બાળક છે તો હવે એ બાળક ઘરની અંદર કોઈ પણ સભ્ય હાજર નથી અને એ બાળક એકલું પડી જાય છે. તો ત્યારે એ બાળક એકાંત માં રહેતું હોય છે એટલે એકાંતમાં રહેવાના કારણે એના મનમાં ઘણા બધા એવા વિચારો આવતા હોય છે. અથવા તો ખુબ જ વધારે નેગેટિવ વિચારો આવી જતા હોય છે જેના કારણે બાળક છે તે ખુબ જ વધારે કંઈક ને કંઈક એવી ભૂલ કરી દેતો હોય છે એટલે એટલે પોતાના શરીરમાં જ કઈક એવી ભૂલ થઈ જતી હોય છે. કે એને પણ ના ખબર રહેતી હોય એટલે શાંત અવસ્થામાં મારું તો એવું માનવું છે કે પરિવાર જોડે જો બાળક હશે. તો પરિવાર જોડે બાળક વધારે સમય પોતાનો વિતાવશે અશાંત અવસ્થામાં તો પણ બહુ બધા ફાયદા થશે કેમ કે એકાંતમાં જયારે માણસ રહેશે ત્યારે એના વી ચારો ખુબ જ વધારે આવશે અને ખુબ જ નેગેટિવ પણ અ ઇફેક એના માઈન્ડ ઉપર અ પડી શકે છે કેમ કે મનોરંજનની વાત કરે તો ભાઈ મનોરંજન અત્યારે ઘણા બધા એવા પ્લેટફોર્મ છે કે જેના માધ્યમથી માનવી. અત્યારે મનોરંજન લેતો હોય છે. ઘણા બધા મિત્રો જોડે જઈને ફિલમ જોવા માટે જતો હોય છે તો એક પ્રકારનું મનોરંજન છે. અથવા તો એકાંતમાં મનોરંજન જેમ મેળવતો હોય છે અથવા તો મોબાઈલમાંથી કોઈક વસ્તુ અ કોઈ દ્રશ્ય છે એ જોઈને મનોરંજન મેળવી લેતું હોય છે અથવા તો કોમેડી વિડીયો છે. એના દ્વારા માનવી સખત અને સખત મનોરંજન. મેળવતો હોય છે એટલે અમુક અ સમય માનવીનો એવો હોય છે કે ક્યારેક કોઈક એવું ટેન્શન હોય છે અથવા તો મનની અશાંતિ હોય છે ત્યારે માનવી છે. કે મનોરંજન. અ પાસે જતો હોય છે એટલે એક પ્રકાર એક સારી વાત કહી શકાય એમ તો તમે શું એ એના વિશે પ્રકાશ. મારી સાથે વાત ઉપર.
જી બિલકુલ બિલકુલ તો મનોરંજનની વાત કરીએ તો આપડે તમે જેમ કીધું એમ કે મનોરંજન માટે માનવીને વધારેમાં વધારે તો શું હોય કે ભાઈ ઘણા મિત્રોની જરૂર પડતી હોય છે. કે પછી કોઈ જગ્યાએ ફરવા જવું વગેરેમાં મનોરંજન મેળવતો હોય છે કા તો પછી ટીવી સિરિયલ વગેરે કે કોઈ ફિલ્મ વગેરે જોઈને પણ મનોરંજન મળી જતું હોય છે. પરંતુ શાંતિ વસ્તુ એવી છે કે શાંતિ સંબંધની સાથે મળતી હોય તેવું મારું માનવું છે. જેમ કે આપણે વાત કરીએ તો કોઈ માણસ જયારે બહુ દુઃખી હોય છે. બહુ ચિડચિડીઓ હોય છે. ત્યારે તેને મનોરંજન કરતા શાંતિની વધારે જરૂર હોય છે. ત્યારે તે જો તે કોઈ એક એકાંત વાળી જગ્યામાં બેસીને શાંતિ લેવાની પ્રયાસ કરશે તો તેના મગજમાં ઊંધા ઊંધા વિચારો આવી ને કદાચ તે ન કરવાનું કદમ પણ ઉઠાવી શકે છે પણ આજ સમયે જો તેને તેના પરિવારજનો કે કોઈ સ્નેહીમિત્રનો એને સાથ મળે તો એ આ વસ્તુ જે ખરાબ વિચારો છે એમાંથી નીકળે. એને પોતાના મનને શાંત કરી શકતો હોય છે. જેમ જોવા જઈએ તો આપણેે પણ આખા દિવસનું કામ વગેરે લઈને થાક વગેરે લઈને જયારે ઘરે જતા હોઈએ છીએ. ત્યારે આપણને શાંતિ થતી હોય છે હાશકારો થતો હોય છે કે ભાઈ નહી આ સંસારની અંદર. અંદર પણ એક સોફ્ટ કોર્નર હશે અને. જોવા જઈએ તો આજ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નહી હોય કે જેને એવા સોફ્ટ કોર્નરની જરૂર નહી હોય શાંતિની જરૂર નહી હોય.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
હવે આ શાંતિ લેવા માટે આપણે ઘણી વાર જતા હોઈએ છીએ. જેમ કે કોઈ મંદિર વગેરા થઈ ગયું કે. કોઈ મઠ વગેરા થઈ ગયું ઓય એવી જગ્યાઓમાં કે ગાર્ડન વગેરેમાં શાંતિ મળતી હોય છે શાંતિ માટે ઘણા લોકો યોગા કરતા હોય છે. યોગા કરવાથી કે ભાઈ મેડિટેશન કરવાથી ઘણાને મળતી હોય છે. આપણા જ અ ગ્રંથોમાં પણ એવું કહેવાય છે કે ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીએને તમે મેડિટેશન કરો તો તમારુ મન શાંત થાય છે. આ વસ્તુ કહી શકાય છે મનોરંજનની વાત કરીએ તો મનોરંજન પણ એ એટલું જરૂરી છે જેટલી જીવનમાં શાંતિ જરૂરી છે. કહેવાય છે કે હાસ્ય કરવાથી ખખડાટથી હસવાથી પણ આપણું મન હળવું થતું હોય છે ખખડાટ હસવાથી પણ એના બહુ બધા ફાયદા છે જેમ કે આપડા હૃદયના ધબકારાઓ સ્થિર થતા હોય છે મતલબ કે અ એની રીધમ પકડતા હોય છે. વગેરે વસ્તુ કહી શકાય છે તો આ મુદ્દામાં તમારું શું વિચાર છે?
બિલકુલ બિલકુલ. તમે જેમ વાત ઉપર પ્રકાશ પડ્યો કે ભાઈ કોઈ પણ વસ્તુ છે તે ઘણી બધી અ ક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી હોય છે. તો ઘણી બધી એવી વસ્તુઓ છે કે પોતાના કાર્યમાં હા ઘણા બધા લોકો વ્યસ્ત હોય છે. તો આખો દિવસ સવારે ટિફિનનું ડ લઈને સવારે નીકળી જતાં હોય છે રાત્રે આવતાં ઘણાં બધાં એવા મનમાં વિચારો આવતા હોય છે કે શરીર નો થાક અનુભવતા હોય છે. અત્યારે પરિવાર પરિવાર હોય તો પરિવાર સાથે જમવા માટે બેસતા હોય છે તો ઘણી મનોરંજન ત્યાં પણ થતું હોય છે અને એ વસ તો ખુબ જ સારી છે કે આખો દિવસનો થાક જો ઘરે આવીને ઉતરી જતો હોય તો એનાથી મોટું મનોરંજન તો બીજું હોય ના શકે કેમ કે ઘરેથી કોઈ પણ વ્યસ્ત કામમાં આપણેે હોય છીએ તો એ વ્યસ્ત કામ આપણે જાતે જ અ પૂરું કરતાં હોય છે અને ખુબ જ વધારે અ શરીર નો થાક અનુભવાતો હોય છે. તો એ શરીર નો થાક ઉતરે. એ માટે સખત અને સખત પ્રયત્ન સાથે આપણે મનોરંજનનો ભાગ છે એ વધારે ભજવતાં હોય છે. અને સખત સતત મનોરંજન કરવું એ પણ ખૂબજ હાનિકારક છે કેમ મનોરંજ એક મર્યાદિત વસ્તુ છે અને વધારે પડતું કરવાથી પણ અ જેમ કે આપણે પાણીપુરી બનાવી હોય તો પાણીપુરી એક ખાય બે ખાય તો વધારે સારું લાગે પછી બઉ જ વધારે ખવાઈ જાય તો એ પછી ખુબ જ હાનિકારક થઈ શકે એટલે એ પ્રકારે કહી શકે કે દરેક વસ્તુ છે એ સીમિત છે. અને અસ્તિત્વમાં એ ઉપલબ્ધ છે. તો એ વસ્તુ માં યોગ્ય પડે અહ એનો ઉપયોગ કરવો જોઈએ તો એના વિશે શું પ્રકારશો તમે?
જી બિલકુલ બિલકુલ તમે જે વાત કરી કે ભાઈ દરેક વસ્તુ સીમિત માત્રામાં લઈએ જેમ તમે પાણીપુરીનું ઉદાહરણ આપી. પીને જે વાત કરી તેમાં મને ઘણું સમજાવ સમજમાં આવું છે કે જયારે આપડે વાત કરીએ કે જયારે પાણીપુરી હો કે એવા કોઈ પણ સ્વાદિષ્ટ વ્યંજનો આપડે લેતા હોઈએ છીએ તો એ મહિના માં કે અઠવાડિયે પખવાડિયે એકાદ વાર મળે. તો એ આપણને આહલાદક લાગતા હોય છે. પણ જયારે એ જ સ્વાદિષ્ટ વ્યંજન જયારે આપણને રોજે મળતા હોય છે. જેમ કે મેંદાની અમુક બનાવટમાં આપણે એક એક્ઝામ્પલ લઈને વાત કરીએ. કે જેમ કે પીઝા છે તો પીઝા આપણને મહિને પંદર દિવસે કે એકાદ વાર આપણે ખાઈએ. તો એ ખૂબ પ્રકારનું આપણને સ્વાદિષ્ટ જણાતું હોય છે. પણ જયારે એજ પીઝો ડેલી રૂટીનમાં આપણે મળે બપોરે મળે સાંજે મળે. બપોરે મળે સાંજે મળે તો એનાથી આપણે કંટાળી જતાં હોઈએ છીએ તો તેવી જ રીતે તેઆજે સુખ અને શાંતિ કે મનોરંજનની વાત કરીએ. તો એ કેવું છે. કે ભાઈ ડેલી મળતું રે પણ એક સીમિત માત્રામાં મળતું રહે કારણ કે એવું છે કે ભાઈ એક માણસ એવો છે કે જેને રોજે શાંતિ મળે છે. રોજે મનોરંજન મળે છે. એને એના જીવનમાં ક્યારેય દુઃખ જોયું જ નથી. પણ સંજોગે જો એના જીવનમાં ક્યારેય દુઃખ આવી પડે. તો પછી એવું કહી શકાય કે એ દુઃખ એના ઉપર હાવી થઈ જતું હોય છે. અત્યારે આપણે વાત કરીએ કે ઘણા સુસાઈડ નાં કેસિસ કે વગેરે વધતા જાય છે. એનુ રીઝન શું છે કે બાળક જયારે નાનું હોય છે. ત્યારથી તે એના માતા પિતા તેને બધી રીતે કમ્ફર્ટ આપે છે. જેમ કે એને પૂરતી જરૂરિયાત ના પૈસા આપે છે. વાપરવા માટે ખાવા પીવાની બધી છૂટ આપે છે નાની નાની ઉંમરમાં જ એમને કેવાય કે ગાડી વગેરે આપી દે છે. પૂરતા પૈસા આપે છે. મોજ શોખ આનંદ પ્રમોદ ની બધી જ વસ્તુ આપે છે. તેનાથી બાળકોને દુઃખ વિશે ખબર નથી પડતી. હવેછેને જયારે દુઃખ વિશે દુઃખ એને ક્યારેય સહન જ નથી કરેલું દુઃખ ક્યારેય એને વેઠેલું જ નથી. તો જયારે ઈન ફ્યુચર ક્યારે પણ એના ભવિષ્યમાં કોઈ નાની મોટી પણ પ્રોબ્લમ આવશે. તો એકદમ પડી ભાંગશે. આપડામાં કહેવત એવી કેવી કે ગુજરાતી ઓમા ભાઈ કોઈ પણ માણસ ધંધો શરૂ કરે ને તો એક ઝીરો થી લઈને તે એના એક લેવલ સુધી પહોંચે ત્યાં સુધીનો જેને સફર કરેલો હોય ઈ માણસને એક લઈ લ્યો અને એક માણસ એવો લઈ ‌લ્યો કે જેને પોતાના વારસા હા મતલબ આ બેઠો ધંધો મળેલો છે. હવે કાલ ઉઠીને જો બેઈના ધંધા એક સમાન રીતે બંધ પડે તો જે માણસએ ઝીરો થી શરૂ કરીને એક લેવલ સુધી પહોંચેલો છે, એ માણસ ખુબ જ ટૂંકા સમયમાં પાછો પોતાના ધંધા ને ત્યાં સુધી પહોંચાડી જશે. કેમ કે તેને બધા જ દુઃખ, દર્દ બધી વસ્તુ સહન કરેલી હશે. અંદર બધા આવેલા ઉતાર ચઢાવ બધા પડાવો એને સહન કરેલા હશે. જયારે તેની જ સામું બીજુ કોઈ વ્યક્તિ છે કે જેને બધી વસ્તુ વારસામાં મળેલી છે. તો આ વારસામાં મળેલા વ્યક્તિને જયારે ત્યાં સુધી પહોંચવું હશે તો એના માટે એ ઘણું કષ્ટ ભોગવશે, દુઃખ ભોગવશે. તો આ રીતે કહી શકાય કે ભાઈ કોઈ પણ સુખ મળે છે, કે શાંતિ મળે છે. કે મોજ શોખ મળે છે કે તો એના એક સ્તર સુધી હોવું જોઈએ. તે કન્ટિન્યુઅસલી નહી. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ ની જેમ આનંદ પ્રમોદની સાથે કાર્ય ક્ષમતા વધે વગેરે વસ્તુ હોવી જરૂરી છે. તો આ મુદ્દામાં તમે શું કહેશો?
બિલકુલ બિલકુલ. તમે જેમ વાત ઉપર ઘણો બધો પ્રકાશ પાડ્યો એના ઉપરથી કહી શકાય કે દરેક વ્યક્તિએ કંઈક ને કઈ એવી વસ્તુ છે કે જે મર્યાદિતના ભાગરૂપે દરેક વસ્તુ છે તે પોતે જાતે જ એ વસ્તુ અનુભવ કરશે તો દરેક બાળક છે તે પોતાની સહન શક્તિ માં વધારો કરશે. કેમ કે ઘણા બધા એવા બાળકો છે અત્યારે જે નવા નવા જે જી જનરેશન કહી શકાય કે જી જનરેશનમાં જે જન્મતું જે બાળક છે. તે પોતે જાતે જ અત્યારે ઘણા બધા એવા પરિવારોમાં અ જન્મ લેતું હોય છે. અને ઘણા બધા એવા અ ક્રાઈટેરિયા હોય છે કે જેની ઘણી બધી એવી સુવિધા મળતી હોય છે બાળકને તો એ સુવિધા આધારિત છે બાળક છે તે નબળું પડતું જણાય છે. એટલે દરેક વસ્તુમાં ખુબ જ કાળજી પૂર્વક આ વિષય ઉપર ભાર મૂકવો જોઈએ ને આવનારા સમયમાં ઘણા બધા બાળકો છે આ વસ્તુુઓનું ખુબ જ કાળજીપૂર્વક ધ્યાન દે. એવી આપણી પ્રેરણા છે. તો મળીશું આપડે એક નવા ટોપિક સાથે ચાલો મળીએ પાછા.
જી મળીએ મળીએ.